હોય
હેલો
હલો. હા કેમ છો?
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં જો.
એક મિનિટ હા.
ત
તો
હલો
હા બોલાવે.
હા હા. તો આપડે આજે વાત કરીએ એજ્યુકેશન.
હા આ તો સારો ટોપિક છે એજયુકેસન એટલે તો બોવ ફાયદો છે એજ્યુંકેસન નો.
હા ઓ એજ્યુકેશન અત્યારના આ જમાંના મ જોઈએ તો અત્યારે એજ્યુકેશન બો આગળ થઈ ગયું છે ને એજ્યુકેશન જરૂરી છે.
એજ્યુકેશન તો જરૂરી જ છે શિક્ષણની માનવ જીવનનો સોં એ મોટો ખજનો છે પણ આ હા ધન ચોરી થઈ શકે પણ જ્ઞાન કોઈ ચોરી કરી શકતું નથી ને.
હા.
શિક્ષણ થી સુ છે ફક્ત નો નોકરી જ ના મળીએ અને ત્યાં પણ જ્ઞાન પણ મળીએ છીએ.
હા શિક્ષણ ના લીધે તમે ગમે ઈ કરી શકો એવું નય કે તમે નોકરી કરવા માટે કે ડિગ્રી લેવા માટે જ તમે શિક્ષણ જરૂરી છે. શિક્ષણને અલગ અલગ પ્રકાર હોય છે.
અલગ અલગ પ્રકારે છે શિક્ષણ નો આપને સારો માનવ બનાવે છે તે સાચો ખોટા નો ભેદ સમજાવે છે અને જીવન ના યોગ્ય નિર્ણય લેતા શીખવાડે છે.
હા, એજ્યુકેશન હશે તો આપણેે શું કેવાય, અ અંધશ્ર્ધામાં પણ ઓછા રેશું. એજ્યુકેશન નય હોય તો આપણે, અંધ્રદ્ધા પણ આપણામાં એટલી આવી જશે.
હા આ તમે સાચૂં કીધુ શિક્ષક નું શું છે. શિક્ષિત વ્યક્તિ શિક્ષ શિક્ષિત વ્યક્તિ પોતાનો બાલકોનો સારો સંસાર આપે છે. એ સંસ્કાર આપે છે સ્વાસ્થ્ય સ્વચ્છતા, એની જવાબદારી શીખવાડે છે.
હા.
મહિલા માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી છે, મહિલા જો શિક્ષિત હોય.
હા એ વસ્તુ સાચી કીધી તમે, કે જો એક સ્ત્રી સિક્સ ક્ષિત હશે ને તો, કેવાયને આખો સમાજ શિક્ષિત થશે.
શિક્ષિત છે આ શું છે જો ઘરમે જો કોઈ બનવેલા ના હોય ને. તો શિક્ષ આત માની શિક્ષિત પરિવાર ને આત્મનિર્ભેર બનાવે છે શિક્ષિત મહિલા, એને પોતાનો અધિક કારણે જાનકારી મેળવે છે, હ જે છોકરા શીખાડી શકીએ છે અભ્યાસ લઈ શકીએ છે. આ તો હો મહિલાઓ માટે તો શીખવું જ જોય.
હા છોકરાઓ એના મમ્મી જોડે જ મોટા થતા હોય છે. છે તો એક સ્ત્રી છે કે જે, ઘર હા, કે એના છોકરાવ ને સારું એજ
બહાર જાય છે. પબ જેમ ખેતી હોય છે આ ખેતી જ હોય છે. તો અભ્યાસ લેવાનું કામ તો આ તો માં જ કરીએ છીએ ને.
હા.
મમ્મીજ કરીએ અ્યારે મમ્મી ને તો આવું જોઈએ ને શિક્ષણને એવું તો.
હા.
એટલે તો છોકરા શીખશે, પછી આકાલ હા આજકાલ શું છે ઘણા લોકો અભ્યાસ કરતા છે. પણ મોબાઈલ નો વધારે ઉપયોગ કરે છે.
હા એ વસ્તુ સાચી છે.
એમાં શું ચિંતા વધીએ છીએ આપણ અભ્યાસમાં લગ શ છે આપ ધ્યાન નથી. ટેકનોલોજી નો ઉપયોગ જ્ઞન લેવા માટે કરું તે તો સારું જ છે ટેકનોલોજી અમે તો આપીએ છીએ, પણ એમનું શું છે. થાય છે આપનો સમય નો બગાડ થાય છે.
હા એ વસ્તુ સાચી છે.
શિક્ષણ હ સારું શિક્ષણ માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? નિયમિત અભ્યાસ કરવું જોઈએ સારા પુસ્તકો વાંચવું જોઈએ. શિક્ષણનું આદર કરવું જોઈએ અને રોજ કશું નવું શીખવાની આદર કરવું જોઈએ.
હા એ વસ્તુ પણ સાચી છે. કે આપડે શિક્ષણ જરૂરી છે. અને અત્યારે જોઈએ છે કે આપડે અત્યારે જે જમાનો આગળ ટેકનોલોજી વાળો વધતો જાય છે. તેમાં શિક્ષણ બોઉ જરૂરી છે, શિક્ષિત નઈ હોય તો આપણે અ જમાના પ્રમાણે ચાલી પણ નઈ શકીએ. અત્યારે બધી વસ્તુ હા બધી વસ્તુઓમાં એક અભ્યાસ આવી જાય છે. કે ભાઈ આ વસ્તુ અલગ અલગ ભણવું પડે છે. અલગ અલગ રહેેવું પડે છે એવી રીતે
આ તો શિક્ષણ તો કરવું જ જોઈએ.
હા. ને અત્યારે જે રીતે આ ટેકનોલોજી આગળ વધતી જાય છે. તો આપડે એ રીતે આગળ હા
આ શું છે તમે. હા સારું શિક્ષણવા માટે તો તમે શું કરું જોઈએ શાળામાં જવું જોઈએ. જીવનભર શીખતા જ રહેવું રહેવું એજ સાચું શિક્ષણ છે ને. અનુભવ પણ મોટો છે. એવું નથી કે શિક્ષણ નથી. આપણે ક્યારે પણ શીખી શકીએ. થાય છે. પણ ઓનલાઈન જો આપણે શીખવાની આવડ હોય તો તમે ક્લાસ આવે છે બોઉ. તે પણ તમે શીખી શકો ને. તમે કોઈ ઈનીશનલ તમને ઇંગ્લિશ બોલવાનું શીખાવાડે છે. શિક્ષણની ઉમર નથી. ફક્ત આપડી તૈયાર જોઈએ આપ જે આપણ ને પણ શીખી શકીએ.
તો સાચી છે હા.
પછી શિક્ષિત નાગરિક શું છે? દેશની પ્રગતિ કરી છે. કો શિક્ષક એન્જિનિયર બની સમાજની સેવા કરીએ છીએ. એક સારો સિંગલ બને છે.
હા.
તો છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે પણ આજ કહ્યું હતું ને? કે શિક્ષિત બનો સંઘટિત બનો સંઘર્ષ કરો.
હા એ વસ્તુ સાચી છે.
ન્યા નાં તો આ જ તો કહ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે. આપણે તેનો આદર કરવો જોઈએ.
હા એ વસ્તુ સાચી છે કે એમને પણ કીધું હતું કે જો પડેગા લિખેગા વો ઈતિહાસ બદલેગા એવું એક હતું એમનું. હા તો એ છે કે આપણે આ ખબર પડી જાય છે શિક્ષિત આપણે થાય આપણે ભણીએ ગણીએ તો આપને આપડો અધિકારનો હક નો આપને ખબર પડી જાય. કે આપડો શું અધિકાર છે. આપડો શું એક નાગરિક તરીકે આપણે દેશ શું આપનો અધિકાર છે કે આપણે શું કરી શકીએ આપણા માટે શું સારું છે શું નથી સારું.
હા તો છે શિક્ષણની શું છે, આત્મવિશ્વાસ બધી છે વિચારશક શતિ બધી છે અને જીવન પણ સફલ બની છે ને?
હા એ પણ સાચું છે હા.
જો આવે તો ભોગા નામે એવું જ રહેશે. એ તો જાસ્ત તો બનવા ત ના હોય? બ થોડું તો અમે તો ક છું કે થોડું તો આવઉ છ. મહિલા માટે તો થોડું તો આવ જોઈએ તમે જો બારાવી હોય, દસ હો તોનું વાચન પણ આવીએ નહી આ છે તમે વાંચી શકો છો લખી શકો છો? એમનાથી પણ બહુ તમને કઈ મળી શ હ બેંકમાં જોવ તને કઈ પણ આપને સહી લાગે છે, ફોર્મ ભરવું જોઈએ. બઉ કે તમે સ્કૂલમાં જોઓ તમારા છોકરાની પેરેન્ટ્સ મીટિંગ અં પણ તમારી સહી એટલું તો કરતા જાવું જોઈએ ને? જસ્ત ના શીખવો પણ એટલું તો તો જરૂરી છે કે આપના શકે છે બીજા
હા એ વસ્તુ સાચી છે. અને જો આપને આવડતું હશે આપડે ભણેલા ગણેલા હશું તો આપણેે ક્યાંય પણ જવામાં અચકાયશું નહી.
હા તો છે હ તમે જો બાકી જો ભણેલા ને એ કછું વાંચવાનું હોય તો કોઈ
હા
હ હો તમારે કાગત હો બીજાને કવું પડ્યું આ શું છે રે
હા
બીજા તો તમે ખોટી માહિતી આપજો તો તમે શું કરશો?
હમ હ સાચું છે.
એટલે કેટલું તો વાચતા લાવવું જોઈએ ને કેટલું તો ભણવું જ જોઈએ.
હા
તમારા ગામમાં પણ હો છે તમારી સરકારી સ્કૂલો છે મો મોટી સ્કૂલો છે ચંદ પ્રસાદકના ગના ખુબ છોકરા મોટા સ્કૂલ માં જાય છેમ તો બાકી તો બાકી છોક કેને કશું જ ના હોય જે ગામડામાં બને છેને એ છોકરાબીઈએ છ છે
હા સાચી વાત છે.
એલે શું છે આપણે બુદ્ધિ નો વાપર કરીએ છીએ. ભગવાન શું છે, બધાની સરખી તો ના આપે ને? કોઈ ગુસાર કોઈ છે એ સારા સ્કૂલમાં નથી વિચારશે. ત્યાં છોકરા પણ છે તે કેવી રીતે શીખવાનું? એમના પ
હમ હા એ બસ્તુ સાચી છે.
એટલે તો પછી હા એમને બધ શીખડલ અભ્યાસ હોમવર્ક આ તો ટાઈમથી કરીએ આવડ હોય તો કરી શકાય છે.
હા તો ને અત્યારે એજ્યુકેશન શિક્ષણ શું કેહેવાય બહુ જરૂરી છે.
આજના હા તે પહેલે તો નથી પણ આજના યુગમાં તો તો બહ જરૂરી બની ગય છે.,
હા હા પેલા ચાલી જતું હતું, અત અત્યારે જો તો બધી વસ્તુ કે ભાઈ બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ હવે આપને કઈ અ ભણેલા ગણેલા નહીં હોય આપણે શિક્ષિત નહી હોય તો આપડણે કઈ નહી કરી શકીએ. અત્યારે બધી વસ્તુ ઓનલાઈન થાય છે બેંકમાં જાય તો પણ. આપડ અત્યારે બધું જ ફોનમાં થતું હોય છે, તો આપણેે હા, નહી આપને કઈ ખબર પડતી હોય.
ફોન પે કરી શકાય છે, એટલ તો ભણવું તો જરૂરી છે.
હા હા એજ ને તો. એટલે, એક
શિક્ષણ ના શું છે જીવન નો પ્રકાશ છે, ચાલો આપણે શિક્ષણ અપનાવીએ અને બીજાને પણ શિક્ષિત બનવાની પ્રેરણા આપીએે.
હા, એ હા. હા.
ચાલસ.
સારું ચલો આવજો.
હા ચાલશેાલ હા, હા ચાલ.
હા બાય.